હલો
હા મજામાં બેન?
હા હું મજામાં. તમે કેમ છો?
બસ એકદમ સારું છે હા. બોલો બોલો આજે કયો વિચાર આવ્યો છે મગજમાં?
કાઈ નહી આજે તો છે ને કેવું થયું ખબર છે, અમારા સામે ભાઈ રે છે. તો એની તબિયત ઘણી વાર ખુબ આમ કેવાય ને કે ખરાબ રહેેતી હોય. ને એમને બીપી વારે વારે લો ને હાઈ થતું હોય. બ્લડ પ્રેશર એમને બહુ લો ને હાઈ તો એ ઘણી વાર આમ કહેવાય ને કે લગ ભગ એમને અ બીજી કે ત્રીજી વાર ઈ બેભાન થઈ ગયાતા. અને આમ કેવાય ને કે મોઢામાંથી એમને ફીન નીકળવા માંડયા ની કમ સિરિયસ થોડીક હાલત હતી. તો આજે અ એમના જે સગા છે ઘરમાં એમણે તરત એમ્બ્યુલન્સ બોલાવી. ને ઈ લઈ ગયા પણ રસ્તામાં છે ને એમને એટલો ટ્રાફિક નડી ગયો ને તો એમને એમ્બ્યુલન્સમાં જાલત એટલી ગંભીર થઈ ગઈ ને કેહેવાય કે એમ પછી બેને કીધું બે દિવસ પછી એમને હોસ્પિટલ પોચતા પોહચતા તો છે ને આમ પાણી પડી ગયું ને આમ જીવ વધર થઈ ગયો. કે આટલું ટ્રાફિક છે ટ્રાફિક માંથી. તો હવે તમે જો એમ્બ્યુલન્સ તો કેટલી મોટી હોય. કારણ કે એમ્બ્યુલન્સમાં બધી લોકો સુવિધા રાખતા હોય છે. આ બધી કીટ છે. ફર્સ્ટ એડની કીટ પછી ઓક્સિજન સપોર્ટ છે અમુક એવા સાધનો હોય એટલે એમ્બ્યુલન્સ અંદર થી મોટી જ હોવાની. તો એક તો આટલો ભારે ટ્રાફિક અને એમાં એમ્બ્યુલન્સ કાઢવી કેવી રીતે. એટલે ટ્રાફિકને લીધે ઘડીક તેમનો જીવ એટલો ંચો થઈ ગયો હતો. તો મને વિચાર આવ્યો કે આ ટ્રાફિક ની સમસ્યા તો બહુ મોટી કહેવાય. એક તો માણસ ન સમય પણ બગડે આટલા ટ્રાફિકમાં અને પછી જારે અ સમય બગડી જાય. અને અમુકતા એમ્બ્યુલન્સ છે પછી ફાયર ફાઈટર ના વાહનો લાગ કવાય ને કે આગ બુજાવાના વાહનો એવા વાહનો ફસાઈ જાય તો બહુ લોકો. લોકો ના જીવ ઉપર જોખમ આવી જાય ટ્રાફિક ની સમસ્યા આપડે કહેવામાં નાની લાગે. પણ એકચુલી ખુબ મોટી સમસ્યા છે તો તમારું શું કેવું છે આ વિશે.
એકદમ સાચી વાત છે અને અત્યારે તો કેવું છે ખબર છે શહેરો એકદમ ઝડપથી ઈછી દયા છે. કે બધા લોકો ગામડાઓને છોડીને શહેર માં વધારે આવવાનું. વિચારે કે આપડે આર્થિક રીતે આગળ વધીએ આપણને રોજગારી ની તક વધે તો અને ઈ બધી આજે વસ્તી વધતી જાય છે એને લીધે એટલો ટ્રાફિક નો પ્રોબ્લેમ છે ને અમારે તો અહિયાં મોટું શહેર છે ને તો તમે જુઓ ને સવારનો ટાઈમ સવારના બે ત્રણ કલાક અને સાંજના બે ત્રણ કલાક એટલી ભીડ હોય ને ટ્રાફિક ના એટલા હોય ને કે એક સિગ્લ પર તમે ઉભર્યો ને તો તમારે ચાર થી પાંચ વખત સિગ્નલ ખુલે પછી બંધ થાય ખુલે પછી બંધ થાય. એવી રીતને એટલું વેઇટ કરો ને ત્યારે તો તમે સિગ્નલ ક્લિયર કરી શકો એમ. અને આવું બધું થાય ને મારે તો શું મારી ડોટર ને હું સ્કૂલે લેવા મૂકવા જાઉં છું. તો ક્યારે કેટલું ટ્રાફિક જામ ને લીધું. એટલું મોડું થઈ જાય ને કે ક્યારેક હું ટાઈમે ન પહોંચી શકું ઘરે થી ભલે અમે વહેલા નીકળ્યા હોય ને. તો પણ હું ડાયમે ન પહોંચી શકું ને આવું સેમ પ્રોબ્લેમ થાય મારા હસબન્ડની ઓફિસ થોડીક દૂર છે અમારા ઘરથી. તો એને પણ એવું થાય ટ્રાફિકને લીધે ઘરેથી જ તેને ટાઈમ ટાઈમ ના ઓલા કરતા પણ અડધી કલાક વધારે નીકળવું પડે કે ના ભાઈ ટ્રાફિક એટલો ર રહેશે ને તો હું પહોંચી નઈ શકું મારે લેટ થઈ જશે. તો આ ટ્રાફિકને લીધે આપણું જીવનશૈલી જ આખી બદલાઈ ગઈ છે. અને ઘણા લોકો તો એવું હોય ને કે કેટલા દિવસ ના કલાક તો. અ આવી રીતના જે માર્કેટિંગનું બધું કામ કરતા હોય ને કે જેને ફરી ફરીને જ આખો દિવસ જોબ કરવાની. એના તો બિચારાના કલાકો રસ્તામાં જ આવી રીતના વીતી જાય છે. અને ટ્રાફિક વધ્યું શું કામ આપડે એમ વિચારીએે ને તો જો તમે હવે અત્યારે જોશો ને તો ઘરમાં ચાર જણા હશે ને તો ચારે પાસે અલગ અલગ સ્કૂટર હશે. કેના સ્કૂટર તો જોવે એમ કઈક કામ છે એવી રીતના ટ્રાફિક થવાનું મેઈન રીઝન શું કે વાહનોની સંખ્યા વધી ગઈ છે. અને બીજું શું છે કે રસ્તા એટલા સાકડા સાકડા હોય ને કે એક સાથે ચાર પાંચ વાહન ની નીકડી શકે એમ. અને જો એમાં મોટું વાહન આવી ગયું તો નાના વાહન માટે જગ્યા ન હોય અને અત્યારે તો ગાડીનો એટલું ક્રેસ થઈ ગયો છે ને કે એમ એક જાત નો દેખાડો કે ક્યાંક બહાર જવું છે. તો ના ગાડી લઈને જવું જો. સ્કૂટર લઈને જઈએ તો કેવું લાગે આપડે અને એવી રીતના દે દેખા-દેખી માં વાહન ટ્રાફિક જામ વધારે થઈ જાય છે. પછી જો આ બસને સરકાર કેટલી સુવિધા રાખે છે કે આવી રીતના જે જાહેર પરિવહનો કેવાય ને કે એ બધ બસ હોય છે. ઈ લોકો યુઝ કરવાવામાં સંકોચ રાખે કેના બસ માં જઈએ. તો જ્યા ઉતરીએ આપડી ઓફિસ આગળ જઈએ, તો આપળુ કેવું લાગે. એટલે એવી રીતના લોકો છે ને જાહેર પરિવહનો નો ઓછો વહેવા ઓછો યુઝ કરે છે. અને ઘણા લોકો તમે જુઓ ને તો ટ્રાફિક ના રૂલ્સ જ ફોલો નથી કરતા, બોલો. અત્યારે તમે જોઓ ને ટ્રાફિક આપડો વારો આવ્યોને ટ્રાફિક સિગ્નલ જો બંધ થઈ ગીયું ને તો, બે ત્રણ લાઈન આગળની હોય ને એ લોકો તો વિચારતા જ નથી. કે ટ્રાફિક નું સિગ્નલ બંધ થઈ ગીયું છે, હવે આપડે ઉભા રઈ જવું જો અને ઈ લોકો નુ પણ હું એમ કણુ ને કે વાંક નથી. સંગ અટલે એટલી વાર થી સિગ્નલ પર ઊભા હોય બધાને ઓફિસ હોય કે સ્કૂલ હોય. ટાઈમે પોચવાનું હોય, તો ઈ લોકોને બી પ્રોબ્લેમ થાય તો, ઈ લોકો ટ્રાફિક ના સિગ્નલો વિચાર્યા વગર તોડી દે છે એટલે ટ્રાફિક ને લીધે એક્સિડન્ટનું બી બોવ જ પ્રો અત્યારના મોટા શહેરોમાં તમે જુઓ ને કે રોજના એક ક્સિડેન્ટ ના એટલા આંકડાઓ સામે આવે છે. અને બીજી બધી તો જે ટ્રાફિકને લીધે અ પ્રદુષણ વ ની સમસ્યા ને ઈ બધી તો તમે વાત જ ન કરો એમ. કચરો એટલો વધી જાય છે કે, તમે જાહેર સ્થળે ઊભા હોય અવે તમારે ટાઈમ ન હોયને તમે કઈક ખાધું હોય કે, તમે બોટલ ની પા સા પાણી પીધું હોય. તો ગમે ત્યાં બોટલ ફેંકી દે એવું પણ અમે ઘણું જોઈએ છે, કે અમે સિગ્નલ પર ઉભા હોય ને તો ટાઈમ નથી ચલો પાણી પી લઈએ અને બોટર રસ્તામાં ઉડાડી દીધી. તો આ બધી સમસ્યા ખાલી ટ્રાફિક ની નથી હોતી પણ હંમેશા કેવાય ને કે એક સમસ્યા ની પાછળ બીજી ઘણી સમસ્યાઓને ખેંચતી હોય છે એમ. મારું શું કેવું છે?
હા, સાવ સાચી વાત છે. અન તમે જે વાત કીધી ને કે હવે ગાડીઓનો ક્રેઝ બવ વધી ગીયો છે. હું એક મેટો સિટી માં ગઈ તી ને તો અ હવે તો મેટો સિટી તી નઈ ને હવે નાના મોટા જેટલા શહેરો છે ને, એમાં ગાડીનો જ ક્રેઝ વધી ગીયો. છે. ત આપડે એક સિગ્નલ રેડની રેડ સિગ્નલ થઈ ગીયું એટલે હું તો બસ માં જ બેઠી તી એટલે બસ ઊભી રઈ ગઈ. તો બીજા રસ્તે મેં મારી પાછળ જોયું, હું લાસ્ટ સીટે બેઠી તી. તમે મારી પાછળ જોયું, તો એકલી એમ કેવાય ને કે કાર કાર ઝા સુધી તમે આમ છેલ્લે સુધી રોડ ના અંત સુધી એકલી આમ ગાડીઓ. અને લોકોને ધીરજ તો હોતી જ નથી. હ ખબર છે, કે રેડ સિગ્નલ થઈ ગીયો છે હમણાં. અ અડધી મિનિટ સુધી નય આગળ જવા દે, તો પણ એ લોકો હોન એટલા મારસે અને એનાથી આમ કેવાય ને કે અવાજ નું પ્રદુષણયે એટલું વધી જાય અને મને તો એમ થાય કે ટ્રાફિક ત તો થાય છે, પણ ટ્રાફિકની આજુબાજુ જે મેઈન રોડ હોય. એની બાજુ જે દુકાનો હોય અથવા તો જે ફ્લેટસ હોય, ઘર હોય. એ લોકોને ટ્રાફિક થી કેટલી એ લોકોને સમસ્યા થાય અન કે એ લોકો ના ઘરની બાર જ અથવા તો જે ઓફિસની બાર જ અ આટલો બધો અવાજ આવતો હોય, તો એ લોકોને કામ કરવામાં અને રોજિંદા જીવનમાં કેટલું ડિસ્ તો બન્સ ઊભુ થાય. અને ટ્રાફિકમાં સમય નો વગાડે કેટલો થાય, એક તો માણસને એમ થાય કે કામ કરવા કે ભણવા જતા હોઈએ. ઘરથી ઘર થી વેલા બાર નીકળે કામ માટે જ તે અને ટ્રાફિક માંમ નકામો સમય બગડે. અને ઝાં સમય દેવાનો હોય ત્યાં દઈ ન શકે. અને હું તો કઉ છું કે શહેરની સમસ્યાઓમાં ખાલી ટ્રાફિક જ નહી કેટલું છે આ ટ્રાફિક તો ખાલી આમ કેવાય ને કે ભાગ છે એ શહેરમાં પછી મોંઘવારી પણ કેટલી છે દરેક વસ્તુ વુ શર શહેરમાં ગામડા થી શાકભાજી અનાજ બધું વેચાવા આવે તો એના ભાવ એ ખુબ વધી જાય છે પછી કપડા થી લઈને દરેક વસ્તુ તમે ખાલી એક વાર બહાર નીકળો ને એટલે તમારે સમજી લો કે તમારે હજાર બે હજાર નો ખર્ચો તો નીકળી જ જવાનો છે. પેટ્રોલ થી માંડીને તમારા કપડા રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ તમારા સાધનો બધું તમે જે વાપરવામાં કાઢો તો શહેરમાં તમને રહેવું બહુ મોંઘું પડે અમારા હમણાં એક સગા હતા. એ ગામડા થી શહેર આવવાનો વિચાર કરતા હતા તો અમે ઘણા એ એમને સલાહ આપી કે તમે ગામડામાં જેટલા પૈસા વાપરો છો ને એનાથી ડબલ શહેરમાં તો તમારી ખાલી રોજિંદી જીવન જરૂરિયાતના પૈસા જશે તો શહેરમાં મોંઘવારી એક બહ કેવાય ને કે મોટી તકલીફ છે. પ્લસ રોજ ના ટ્રાફિક ને હોર્ન ને એનાથી અવાજ કેટલો થાય. તમે ગામડામાં જશો ને તો જોજો કે ગામડામાં તો બહ શાંતિ હોય તેની હવાઈ શુદ્ધ હોય શહેરની જેમ નહી કે વાહનો ચાલજા હોય એટલે અવાજ ને હોર્ન ને ધુમાડો ને એકલો આમ રહી ન શકાય ગામડામાં છે ને બહુ ઓછા વાહનો હોય. અને કોઈ અવાજ ન કરતું હોય બધા આમ કેવાય ને કે શાંતિ થી રહેતા હોય. ત્યારે શહેરમાં તો આમ કેવાય ને કેટલી ભાગદોડ વાળી જિંદગી હોય ને એવ લોકો બસ અહી થી અહી આમ દોડતા હોય બસ પકડવાની છે મારે ઓફિસે જવાનું છેને મારે કોલેજ જવાનું છે તમે સવારે પાંચ વાગે ઉઠી જાઓ અને તમે ટિફિન બનાવો આ કરો તે કરો તમે કોલેજ માટે કે તમારે જ્યાં નોકરી માટે જવાનું છે કરો તો એમ કેવાય ને કે દિવસ ચોવીસ કલાક ઓછું પડે ને એટલો શહેરમાં બઉ તકલીફ વાળું જીવન છે બરોબર ને બેન તમારું શું કેવું?
સાચી વાત છે. કે આપડણે ટાઈમ કરતા વેહેલા નીકળીએેીએ ને છતાં ટ્રાફિક ના લીધે છે ને આપડે આપડો ટાઈમ વેસ્ટ કરીએ છીએમ કે વેહેલા તમે બધી જગ્યાઓ પણ જ્યાં તમારે પહોંચવાનું હોય ત્યાં જ તમે ટ્રાફિકને લીધે મોડા પડ્યા પ્લસ ટ્રાફિકમાં જે તમારો ટાઈમ પગડ્યો જેનું તમે કઈ યુઝ જ ન કરી શકો હવે ચાલુ સ્કૂટર તો તમે શું કરી શકવાના એવું કઈક ચલો મોબાઈલ થી કઈક સાંભળી શકો તો અલગ વાત છે બાકી ઈ એટલો ટાઈમ યુઝ તો વેસ્ટ થાય છે. અને તમને ખબર છે કે અહિયાં તો મોટા શહેરોમાં શું પ્રોબ્લેમ છે કે ટ્રાફિકને લીધે છે ને પાર્કિંગ ના પણ એટલા વિ શું થાય છે કે પાર્કિંગ ની જગ્યા ન મળે ને પ્રોપર પાર્કિંગ ફૂલ થઈ ગયું હોય જગ્યા ન મળે એટલે લોકો આડેધડ ગમે ત્યાં પાર્કિંગ કરી દે છે. તો એજ આડેધડ પાર્કિંગ કરતા હોય ને કોઈ પણ જગ્યા એને લીધે પાછો વધારે ટ્રાફિક જામ થાય છે. કે હવે તમે રસ્તો જ તે બ્લોક કરી દીધો છે ને એક મિનિટ માટે નહી તમારે દસ મિનિટ નું કામ એમ થાય. હમણાં જઈને આવું છું. પણ એટલી વાર જે તમારું આડુ ઓળું પાર્ક કરેલું સ્કૂટર છે એ બીજા કેટલા લોકોને નુકસાન હેરાન કરે કોઈ વિચારતું જ નથી એમ કે બસ મને પાર્કિંગમાં જગ્યા નથી મળી ટ્રાફિક બહુ છે ફટાફટ હું સ્કૂટર પાર્ક કર દઉં પણ એઈ એને લીધે પાછું ટ્રાફિક નો ટ્રાફિકમાં વધારો કરે છે એમ. અને બીજું શું છે ખબર છે? કે ગેરકાયદેસર આને લીધે પાર્કિંગના ટોઈન વાળા, છે ટોઈન ઉપ થઈ જાય છે સ્કૂટર તો પછી પાછું લેવા જવા માટે બીજા અ વાહનોનો એવી રીતના યુઝ કરવો પડે છે. એટલે આ બધું ચક્ર છે ને ચાલતું જ રહે છે. પણ આની લીધે ટ્રાફિક ને લીધે શહેરોમાં ટ્રાફિક વધારે છે ને ઈ સો ટકા. પણ આની લીધે તમે જુઓ ને કે કેટલી બધી આમ આપણને ઇફેક્ટ થાય છે આપણા પર્યાવરણને. કે ઈંધણનો આટલો બધો યુઝ થાય છેને તો ધુમાડો તમે જોવો હવા પ્રદુષણ કેટલું બધું થાય છે. પછી તમે એમ કીધું ને કે ગામડામાં એકદમ શોરશરાબા નથી હોતા, શાંતિ હોય છે. એમ તમે અહિયા જોવોને તો વો નોઈઝ પોલ્યુશન એટલું બધું છ છે ને આમ તમે સાંજ પડે તો તમને આમ ક્યારેક ઘરમાં અમારે તો છે ને. મેઈન રોડ ઉપર જ ઘર છે. તો સાંજ પડે એટલો કંટાળો આવી જાય ને કે હોર્નથી હવે ક્યારે આપણે છૂટીએ એમ. આપડે મગજ જ એટલું ચીડચીડયુ થઈ જાય કાણ કે આ સાંજના બે ત્રણ કલાક કન્ટિન્યુ આ ધ્વનિ પ્રદૂષણ છે ને ચાલુ ન ચાલુ જ રે એમ. અને હાવે રસ્તા નાના પડે છે. તોલો સરકાર શું કરે છે કે રસ્તા પર જે મોટા મોટાને એવા ઝાડ હોય ને તે ઈ ઝાડ કાપી નાખે. કે રસ્તાની સાઈઝ થોડીક વધી જાયને તો થોડુંક બધાને ઈઝી પડે. પણ એને લીધે બ ઝાડ કપાય છે તો પાછું હવા પ્રદુષણ થવાનું. પછી એ જમીન એટલી ધોવાઈ જાય. ઈ બધું પ્રદુષણ થવાનું એટલે એવું તો કોઈ વિચારતું જ નથી એમ. તો મને એવું લાગે કે આપડે ભલે મોટા સિટીમાં રહીએ છીએ બરાબર છે. પણ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરીએ ને બને ને ત્યાં સુધી જાહેર વાહનો યુઝ કરીએ ને અને આવા ખોટા દેખાદેખીમાં મોટી મોટી ગાડીઓ અને મોટા સાધનો યુઝ ના કરીએ ને. તો એ આપડા આપડા દેશ માટે ને ખાસ કરીને આપણી માટે પણ બહુ સારું છે કે આપડો સમય બચી શકે ને આપણે માનસિક રીતે શાંત રહી શકીએ છે. શું કેવું છે તમારું?
હા એકદમ સાચી વાત છે. મોટા ભાગે બને તો બસમાંથી જ ટ્રાવેલ કરવું જોઈએ. અને આપણાથી જેટલું બને ને એટલે આપણે આ બધી સમસ્યાઓ આપણેથી અ આપડી પોતાથી ઘટાડવાનો પ્રયાસ કરવું જોઈએ. એકદમ સાચી વાત છે તમારી બેન સારું. હવે મારે થોડુંક કામ છે ને તો હું તમારી સાથે પછી વાત કરીશ. હા આવજો.
હા ચલો આવજ